નમસ્તે કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
છે, તમે કેમ છે?
સારું છે બસ ઉઠ્યા છે ને ીકરીનું ઉટે છે દૂધ પીવાનું કેવા છે તો દૂધ ગરમ કરવું છું
હમ
એટલા દિવસ હોઈ ગયા છે પણ બેનનું વાત કોની કીધી છે તમેને સોચ્યો કે આજ મે એનું વાત કરો એટલા દિન બ પૂર્ણ હોય ગ ને
સહી કેવા છો એ તો અચ્છો સોચો છે તમે સહી વિચારજો ટાઈમ જે ની જ આવે છે પત ન પડે છે એટું
સાચી વાત તો બેન ઘર ન કામ એક એટલા હોવે કે તો કઈની ચાલે છે કની વાત કીધી છે કણીની કીધી છે
હ ઘરનું કામ તો ચાલતું છે ઝાડુ ભોજન રોટલા બનાવનું હવ જોોન પૂરો દંન વ્યવે છે ટાઈમ નીિકાલો તો ઠીક એ ટાઈમ તો નીકળી ન છે ટાઈમ તો આજકાલ બીજું છું કે ઇન્સ્ટ્ર ન વોટ્સઅપ નું કઈક ખોલું નહી છું
સાચી વાત ને હવે પછી યો પતા બાળક ભી તો હૈ છોટીને ગુડિયા ભી હૈ ને રાખ વી પડે એને કોમ બ કરવું પડે સિલાઈ કરો ને તમે
હમ બું કરું છું કલ તું હું એ છે આજ કરું છું
હ હોય તો પાછા ટ ટાઈમ મલે હેને
સઈ કેવો છો ટાઈમ નો બિલકુલ આજકાલ મેનેજીનો રહ્યો છે. તમે અવાજ આવે છે મારી
હા આવે છે.
અહહ હા એરફોનો લગાવ છે તો દૂર રાખ્યો છે ફોન
ફોન લગાવના છોડ દીધા છે એરફોન લગાતી ને તો કોલ કટ જતી ને બીચ બીચ મે આવાજ નહી આતી ને તબ મેં એરફોન લગાવું કોની ને ડાયરેક્ટ જ વાત કરું
કઈ કયો છે તમારી આ દિકકત છે ને અમારી દિકકત છે કે અહહ એરફોન લગ કું છું તો અવાજ બડિયા આવે છે.
અચ્છા મેં એરફોન લગાતી ને તો બિના નેટવર્ક કે ફોન કટ જાતો તો મેં એ એક દ બાર ટ્રાય કી તી એયરફોન બીના લગાવીને જ વાત કરી તો મારા અવાજ બી બડ્યા આવે અને વાત બી અછી સરસ હોવે તો ઠીકે છોડ દી દો એરફોન રખ દીધો
સઈ કેવો છો
હમ એ બાતરે ખાતે તો મેં એરફોન મંગવાયા સ્પેશલ
હ ને મેં એરફોન અમમ લગાવું છું તો બાત અચછી લે છે એને નહી લગાવું છું તો મનો ડિસ્ટર્બ છે મારે
સાચી અને આપે એયરફોન લગને પછી સ્ક્રીન ચેન્જ કર દો ની અગર કોઈ દુસરો કોલ વોટ્સઅપ વગેરા અગર સ્ક્રીન મે તો બી કોલ કટ હો જવે તો મેં કોલ્શ ન કરું બસ
હ તમે એરફોન નહી લગાવો છો એરફોન મેં નેટવર્ક નું બહુ દિકકત છે.
હા એરફોન લગાવું તો મને ઘણી પ્રોબ્લેમ આવે તો મેં એરફોન લગાવવાનો છોડ દીધો છે ને
હા જોઈશ સહી છે ક હો છે કદી કદી હો છે હર ચીજમેં
સારચી
આજ આપ બેન ખેલ કૂદ પે વાત કરો છે.
સાચી કેવુ છું.
હમ. ખેલ કૂદ મે અ પહેલી જદી આપણા બચપન મે ખેલતા થા તો કતરો મજો આવતો છે ને
સાઈ કેયો છે
હ બચપન મે ખેલ મે બેન કટે અ અલા ઝૂલતા પહેલી તો અબ તો સબ ઇલેક્ટ્રોનિક ચીજા વથી બહેન અભ કસી ઇલેક્ટ્રોનિક ચીજા અબ અબ તો ઇલેક્ટ્રોનિક પેલી ક વધારે જમાનામાં અ સબ ગરરી ચીજો યુઝ કરતા થ જૈસે કેટ હાથ પેડ ગામમાં તો પેડ રસી બાંધ ઝૂલા ઝૂલ ત બડી લકડી ખડો કરીને એક બડી લકડી રાખીને ઉપર ઓલગ જુલ્લો બણાવતા તા પર એક ભેટ તો એક ભેટ પ્ર ગણ બધ
ક કેવો ક કેવ છ અધરું લીડાનું હ મેં તમારા નાંદેલી જાતી છું તો હ છ મ ઝુલો ઘાલતી ને ઝુલા ઝુલતી અબ તો
હ ખેલતા હા સાચી વાત સતોલિયા ખેલતા પતંગ ઉડાવતા ને પુરાણા તો મતલબ ઘણા મજો લેતા ને અ તો ઇલેક્ટ્રોનિક ચીજ વેગી બચ્ચા હૈ તો મોબાઈલમાં ઘુસન બેઠ જવે તો મોબાઈલ લેપટોપ અ સબ કારણ મતલબ પહેલી તો આપ પુરાણા જમાનામાં આપણા ટાઈમ તો આપણા પરિવારનો ઘર સાથ મે બેઠ ને આપણ પરિવાર સંબંધ મજબૂત રહે તો અબ તો સબ આપ આપરે ફોન મે ઘુસન બેઠ જાવે કોઈ ક બાત કર પસંદ નહી કરે
થ થવ આજકાલ તો બસ પાસમાં બેઠ બાત કરે છે તો બી મતલબ ફોન ઘુસે છે છે બાર નું કઈ મતલબ ની છે
સાચી વાત તે અને પુરાણા જમાનાના પેલી તો મતલબ આપણ બચપન એક અલગી આમે વાળલા પેઢીથી બચપન અલગ વેલા બેન
સાચી આ આના વાળા પીઢઓ દેલો સગાભાઈનું સગાભાઈનું અજની રાખે છે બસ આપડે આપડે રાખી છે ને બસ કોઈ ક એનો કઈ મતલબ નહી રાખે છે આપડ ફેમિલી કર દુતરાનું નથી કરવું બસ ક આવણ જાવણ ભી કમ છે ખાદીવ ન ભી કમ છે આપતો
હા સાચી વાત બેન અબ તો મતલબ કે ખાર ઘણો ભપરી હો મન કો પહેલી થોની હો પહેલીલો કોની કરતાને મહેનત કર
હ સઈ કેવો છે
સાચી વાત હ મારે બી બસ એ સોચ્યું કે કે જોઈ જાવ અને રેન્ટ પે ખુશ માન જાવ કટે રેટ પે લેવાવાતે રેન્ટ પે તો જવા વાતે તૈયારી હું પણ હ કઈ પતો મારી હસબેન્ડ માને ભેગ ન માને રામ હે હે
ભર ન તો મનાવ છું ટાઈમ છેી નીકળવાનું પછ તો સાલભર ન વાપસ ગયો
બોય તો અમાાર હે જેટ ઘાલ દેવા નની તો સાલભર કછને કછુંને હોતી હે
સાચી વાત છે હાલ ભરનાનું પછ તમે એક વાર એડમિશનલાવો છો તો પછી નીકળ નહી જાવ સાલભર નું તો નહ બચત નીકળવી નહી શકો છો કુ એડમિશન દિલા પાછી તો બાર બાર ચન્ચરી બે છે બાર કરા દો બાર બાર સ્કૂલ ફર બચ્ચાને લોડ પડે છે નવી નવી સ્કૂલો ભણાવ ચેન્જ કરો
સાચી વાતત બે
અ એક સ્કૂલ્મ ડાલો છો તો બાર ક ત નિકલ જાવે
હમ હોઈશ તો સોચી હું કે બે બહાર સ્કૂલ નિકાલ દે હું તો બચ્છા ઠીક રહી બાકી અબાર પાછો સ્કૂલ ડાલ દેઉું તો પાછે અણાયું લાગે કેઠીકે જયરૂ જાડેજા સમજ દો
સ કેવો છો
હમ
પ્છી હું તો ઢીલો પડે છે કામ કે વા કઈ નઈ જવા દોને તમે અહી રહો વા સાલભર કેડે હો ચશો પછી સભરનું વાપસ દો સાલ ને તીન સાલ બાબત તમે તો અહી, ઘસી ટાણો છે.
બે પછી એક સાલ નોમિની લઈ શકો જા વારુ
એક સાલ નું કઈ પછે તમે બારબર સ્કૂલ થોડી ચેન્જ કરો શકો કે સાલભર સાલ ભર બચ્ચાનું ડિસ્ટર્બ વેવૅ છે નહી
સાચી વાત બેન અ અગર અબારીસમુ અણી સ્કૂલમુ ચેન્જ કરીને અઠેસ પાછું દુસરી સ્કૂલમાં કરાવી દું તો પછી ચેન્જ થોડી વૅ બેન
બાર બાર કઈ કરનું છે એક બાર કરા દુ છું બડીયા સ્કૂલ મે તો ભલી તમે ડબો હૂ કરા દૂ ભલે તમે ઉદેપુર કરાદૂ પછી બાર બાર ટીસી ની કટાણો છુ બસ એક સ્કૂલ રવા દો છો
સાચી વાત હે બેન મે હી યોઇચ હૉચ્ચો
જો એક બર નીકળ છો તો હસબેન્ડ નો સાથ આવે છે
અરે મેંવાઇસ વાતઝ હજબેન્ડ થોડો હા કેરે એક બાર તો હા કરે ને એક બાર નહીં કરે કઈ પતો નહી પડતો કશું કરું કશું નથી કરું સમજી નથી આવતું
હસબેન્ડ નું કેવું તમે આ મેં તો ય નહી રવું તો તમે હસબેન્ડ
હજબેન્ડ કેવો છો તો અજબેન્ડ કેવે કે મરજી વજેટે જાઓ મરજી વેજેટે આવો મને કોઈ નઈ કેણે
હ હું મરજી માલિક હા બન જાઉં છું પ તન એ છે જે કે તમે જબરદસ્ત પદર હજાર રૂપિયા કમાવો છો, તો તમે પૂછવાનું જરૂરથીની છે તમે ખુદ નીકળ જાાવ છો, ખર્ચો સબ નીળ માલ દેવો છો, હવે તમારે ના તો નોકરી છે. કુછ નહી, છે. તુમ નીકળન જાાવો કહા તમે કહા, નનીકલે જો
બય તો
તમે, બેસી ભી તો ચઈએ આભાર, તમે નીકળ તો બી ત્રીસ ચાલીસ હજાર નુ સાથે લઇ જાઓ, છો રેન્ટ લેવ છો બર્તન ઢામણે ઠીક, એ સબ આટો ચલો લી જઓગ
અમારે, તો લેણુ તો કોઈ કોની એ મારે સબ મણી મે, હૈ મારાડાઈ ચામે સબ ચીજો, હ ખાલી એ ગેસ લેણુ હ, જોઈ મેં યુ કેરી ટુલે અથી, જ જાઓ અબાર જાઓ જદી મતલબ કામ આ નહી, આ તો કઈ વાત નઈ માર મહિને પડ્યો રહી, પણ લેતી, જાઉ તો બસ પછી મને કોઈ, ચીજો નવી લાવવાની જરૂર નહી, ખાલી બસ ખાવા પીવાનો સામાન સઇજે થઈ જાય અને બસ વગરમે થઈ જતા બસ્ત ઓર કોઈની સઇજે મારે સબ સોમન હે
દો હજારનું સમાન નકારો રહેશે અનીરો બીસ્તર બીસ્તેર અઢોલી જવ છોને બસ
હા બસ અબાર તો મારી એઈસ છે, રો કોઈની છાવે છે.
સહી કેવો છો ચલો બેન તમે બી સોચ સોચો છો ટાઈમ કવરેવે છે.
હા બેન ઠીક છે બેન તારીથી વાત કરીને ઘણું સરસ લાગો ને ઘરે ફોન કરજો અને અને વાત કરો ઠીક હે હા ઠીક છે.
કરો છો?
કરું છે.